છો મજામાં
બસ મજામાં તમે કેમ છો. બસ હમણાં તો એકદમ શાંતિ છે તમે કહો.
બસ આમ આમ અમારે બી સારું ચાલે છે તો આજે આપણે તમારી સાથે ઓનલાઈન શોપિંગ પર ડિસ્કસ કરીશું આપણે
હા બોલો.
તો તમે જુઓ કે આજકાલ તમે જુઓ કે બધી જ વસ્તુ ઓનલાઈન વસ્તુ મળી રહી છે તમે જુઓ કે શાકભાજીથી લઈને, દુકાન બધીંગ તમે કપડા ઇલેક્ટ્રિક વસ્તુ મોબાઈલ કોમ્પ્યુટર બધું ઓનલાઈન મળે છે, આના પર તમે શું કહેશો.
એટલે આના પરગ હ કહેવા માંગીશ કે આ જે ઓનલાઈન વસ્તુ મળે છે, તેનાથી આપણને બી ઘણો બધો ફાયદો થતો હોય છે, કારણ કે આપણે બહાર લેવા જઈએ તેનાથી સસ્તું ઓનલાઈન મળી રહેશે, અને તમને એક ઝેડ વસ્તુ ઓનલાઈન મળી રહે છે એટલે આના પર, મારું એટલું જ કેવું છે કે આ નવી ટેકનોલોજી જે નીકળી છે ખૂબ જ સારી છે અને આગળ આના ખૂબ જ ઉપયોગો બી છે.
પણ તમને ખબર છે ઓનલાઈન શોપિંગના ફાયદાઓ પણ છે અને કેટલાક ગેરફાયદાઓ પણ છે, જેનાથી આપણે ગેરફાયદો જે આપણે સતત આપણે બચીને રહેવું જોઈએ, જેમ કે અમુક વાર એવું થાય કે ઓનલાઈન આપણે શોપિંગ વસ્તુઓ મંગાવીએ, તો પહેલાં મોટો ગેરફાયદો એ છે કે કે ભાઈ એ અમુકવાર કોઈ વસ્તુ ટૂટેલી આવે, તો અમુક પહેલાં કેવું હતું કે એ લોકો આપણને બદલી નહીં આપતા હતા, પણ હવે એ લોકો આપણને બદલી આપે પણ અમુક વાર જો ટોટેલી વસ્તુ આવી ને આપણે જો પૈસા ચૂકવી દીધા, તો આપણને નુકસાન જ છે, એટલે જોય તો જોય વિચારી ને વસ્તુ લેવી જોઈએ આપણે. પડે.
વસ્તુ જોઈ વિચારીને લેવી જોઈએ ને પણ હવે તો મોસ્ટ ઓફ બધી એપોમાં રિફંડનું આવે જ છે ઓપ્શન, રિફંડનું આવે છે અને એક્સચેન્જનું આવે છે તમે એ કરશો તો એ તમારા ઘરેથી વસ્તુ લઈ જાય નવી આપી જાય છે.
બિલકુલ સો ટકા સો ટકા, પણ તમે જુઓ કે ઓનલાઈન વસ્તુઓમાં અમુકવાર કેવું થાય છે કે, આપણને ઓનલાઈન શોપિંગ એપ્લિકેશનમાં તમને ફોટામાં કંઈક અલગ બતાવે, અનેને અમુકવાર એટલે ભાગ્ય જેવું બનતું હોય કે કદાચ તમે ઘરે મંગાવો ત્યારે કંઈ અલગ વસ્તુ પ્રવ્યતિ હોય છે.
હા સાચી વાત છે કારણ કે આવા ઘણા બધા કેસો બન્યા છે, અને એના લીધે ગ્રાહકોનું નુકસાન થાય છે અને તમે જે વાત કરી ઓનલાઈન શોપ પિંગ એના ઘણા ફાયદા વિશે તો આપડે પેલા ફાયદા પર વાત કરીએ તમારે ઓનલાન શોપ ના ફાયદા પર શું કવા માંગશો?
ઓનલાઈન શોપિંગના ઘણા બધા મોટામાં મોટો ફાયદોઓ છે કે આપણે વસ્તુને આપણે ધ્યાનથી જોઈને, અમુક વખત એમાં એની અંદર જે છે અમંદર ડિસ્કાઉન્ટ બી આવતા હોય છે, કે ડિસ્કાઉન્ટમાં આપણને અમુક વસ્તુઓ મળતી હોય છે જેમ કે અમુક વાખત તમે જોઓ તહેવારોની અંદર તમને તહેવારોરની અંદર તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, ઓફર આવતી હોય છે મોટામાં મોટો ફાયદો છે કે આપણે કોઈ પણણ વસ્તુ આપણે દુકાનની આપણે લાઈનમાં જઈને હો રહેવું નથી, પડતું આપ જે વસ્તું જોઈએણે સરળતાથી આપણે ઓનલાઈન વસ્તુ મંગાવી શકીએ છીએ, અને બીજું મોટામાં મોટો ફાયદો એ છે કે ઓનલાઈન શોપિંગમાં, બે ઓપ્શન આવે છે કે તમે જ્યારે બુકિંગ કરો ત્યારે તમે પે પેમેન્ટ કરવા માગો છો કે પછી જ્યારે તમને જ્યારે ડિલવ ડિલેવરી આપવા આવે ત્યારે તમે ઓનલાઈન કે કેશ આપવા માગો છો અને એના બી બે ઓપ્શન આવતા હોય છે અંદર.
બરોબર છે અને હું ઓનલાઈન શોપિંગના ફાયદા કેવા જોઈશ તો, પેલી વસ્તુ તો આપણેે ઘર બેઠા વસ્તુ મળી જાય છે આપણે કશે બહાર જવાની કે જવાની વાત જ નથી આવતી. અને ઓનલાઈન શોપિંગમાં ઘણી બધી એપ્સ છે. તમે બે ત્રણ એપમાં કમ્પેરિઝન કરીને વસ્તુ મંગાવી દે શકો છો જેનાથી જેમાં તમે ભાવ ઓછો હોય એ વસ્તુ એમાંથી મંગાવશો, કારણ કે એમાંથી તમને ઘણો ફાયદો થતો હોય છે બે ત્રણ એપમાંથી જોઈને મગાવશો. મેન વસ્તુ એ છે કે, ઘરે કોઈ હોય નહી કોઈને ઘરેથી બહાર ના નીકળવું હોય, તો ઈઝીલી ઘરે કેશ ઓન ડિલિવરી ન ઓપ્શન આવે છે એનાથી મળી જાય છે. અને, ઓનલાઈન શોપિંગની મેઈન મોટી વસ્તુ એ છે. કે હમે ઘણી એપો છે જેમ કે બિગ બાસ્કેટ છે જે એમાં તમને વસ્તુ દસ સજ મે ની અંદર પ્રાપ્ત એટલે તમારે રસોઈ ની કે કોઈ બી જરૂરિયાત તો કઈ મંગાવશે દૂધ કે કોઈ બી વસ્તુ દસ મિનિટ ની અંદર તમા ઘરે પહોંચ
બીજી બી એક એપ છે જેના અંદર બ્લિંકિટ બ્લિંકિટ તો તમે શાકભાજીથી લઈને તમે કરીયાણો બધું જ તમને ઓનલાઈન મળી જાય છે, દસ જ મિનટની અંદર તમે તમારા ઘરે લઈ શકો, ને ઉપરાંત જે છે જીઓ માર્ટ બી એક એપ્લિકેશન છે. એમાંથી બી તમે વસ્તુઓ મંગાવી શકો એટલે ઓફર ચાલતો હોય છે ઓનલાઈન શોપિંગની એકદ એકદમ બ્ધામાં વર્લ્ડ ફેમસ આખા ભારત દેશમાં ફેમસ અમેઝોન.
બરોબર છે પણ હવે એમેઝોનનું એટલું રહ્યું નથી, હવે ફ્લિપકાર્ટ એને ટક્કર આપે છે.
ચોક્કસ એમેઝોન બી છે ફ્લિપકાર્ટ છે ને અત્યારે તો તમે મીશો છે મીશો જેવી એપ્લિકેશન બી તમને ખૂબ હેલ્પફુલ થાય છે, આ ઓનલાઈન શોપિંગ કરવા માટે.
કારણ કે મીશું કારણ
કપડાથી લઈ બધું જ તમને પછી ચપ્પુ ચપ્પલ બધું જ તમને વ્યવસ્થિત તમને મળી જાય છે.
હા અને મીશો જો સૌથી સસ્તા ભાવમાં આપતું હોય છે. જે બીજી એપોની કમ્પેરિઝનમાં.
બિલકુલ બિલકુલ સો ટકાની વાત કરી તમે ઉપરાંત તમે ફ્લિપકાર્ટ પર જુઓ કે તમને કોઈ પણ તહેવારમાં ફ્લિપકાર્ટ પર દરરોજ કંઈક ને કંઈક સેલ ચાલતો હોય છે કે આ વસ્તુ પર આ આટલા ટકા ડિસ્કાઉન્ટ આ વસ્તુ પર આટલા ટકા ડિસ્કાઉન્ટ
હા ને હવે હું ઓનલાઈન શોપિંગના ગેરફાયદા તમને જણાવવા માંગુ છું તો તમારે ઓનલાઈન શોપિંગના ગેરફાયદા ઉપર શું કેહેવા માંગશો.
ઑનલાઈન શોપિંગના ગેરફાયદા એ છે કે તમે ઓનલાઈન ગેરફાયદા તો હું તમને કહેવા જઈશ તો હું તમને એક્ઝામ્પલ આપીશ. હમણાં જો મારા એક મિત્રએ મોબાઈલનો ગ્લાસ મંગાવ્યો
અખંડા બાબાઈ દિવાળી
ઓનલાઈન એમના ગ્લાસ મંગાવ્યો તો હવે એમના ગ્લાસ બસ બધું જ ચેક કરીને વ્યવસ્થિત મંગાવેલું પ્લસ એમને બધું જ ચેક કરીને મંગાવેલું તેમ છતાં બી એમને મોબાઈલનો ક્લાસ તૂટેલો આવેલો આતો એમ સારું તેમને રિંફંડ પાછુ આપી દીધેલું અને પાછી એમને એડ પાછી એમને રિપ્લેસ બી કરી આપેલો એટલે મોટામાં મોટો ગેરફાયદો એ છે કે આપણે વસ્તુ રિપ્લેસ કરાવવી પડે છે.
બરોબર.
બીજું એક મોટામાં મોટો ગેરફાયદો એ છે કે અમુક વાર કેટલીક કેટલીક કંપનીઓ જે છે એ આપણને રિપ્લેસ નથી કરી આપતી રિપ્લેસનો ઓપ્શન નથી આપતી એટલે હું તો મારી તો સલાહ એવી જ છે કે તમે જે કપડાં છે પછી તમે આ બૂટ ચપ્પલ છે એ બધું એ બધું ભલે તમે ઓનલાઈન લેવ પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે જેમ કે મોબાઈલ લેપટોપ ટીવી એ બંને સાથોથી ઓફલાઈન દુકાનમાં જઈને જ વ્યવસ્થિત ચેક કરી તેને લેવું જોઈએ તો અમુક વાર હું થાય ખબર આ લોકો આપણને ઓનલાઈનના નામ પર અમુક વાર એ બી સ્કેમ થયેલા છે કે તમે મોબાઈલનો ઓર્ડર કરી દેવોને તમને કંઈક બીજું એ મોબાઈલની જગ્યાએ બીજું કે તમને ઓર્ડરમાં આવી જાય તમને.
હમ અને હું હવે ઓનલાઈન શોપિંગના ગેરફાયદા જણાવીશ તો પહેલી વસ્તુ કેવા જઈશ કે આપણેે કોઈ બી વસ્તુ મંગાઈ ગ્રોસરીથી લઈ તો અમુક વાર એક્સપાયરી ડેટ વાળી આવી જાય છે. હ
બિલકુલ બિલકુલ.
એટલે જેનાથી લોકોને ધ્યાન રેહતું નથી. વાપરી લે છે અને પોતાના શરીરને નુકસાન થાય છે.
બિલકુલ સો ટકાની વાત કરી કરી ઓનલાઈન શોપિંગના ગેરફાયદા બી છે ફાયદા પણ છે પણ ઓનલાઈન શોપિંગનો મોટામાં મોટો મોટામાં મોટો ઓનલાઈન શોપિંગનો ફાયદો તો એ જ છે કે ભાઈ તમે ઘર બેઠા વસ્તુ મંગાવી શકો છો તમે રિપ્લેસ બી કરાવી શકો તો અંદર ડિસ્કાઉન્ટ બી ઓફર આવતી રહી છે.
બીજો એક ગેરફાયદો હું કહેવા માંગીશ કે તમે જે કેતા હતા હમણાં બ્લકિટ ઝેપ્ટો એ બધી દસ મિનિટમાં તમારે ત્યાં વસ્તુ પહોંચાડે છે જેના લીધે અત્યાર સુધી જે એમના ડિલિવરી બોય છે ને અત્યાર સુધી ઘણા બધા એક્સિડન્ટ થઈ ચુક્યા છે આ દસ મિનિટમાં પહોંચાડવામાં એટલે એ દસ મિનિટમાં પહોંચાડવામાં એમને પૈસા વધારે મળતા હોય છે જેના લીધે રફ ડ્રાઈવિંગ કરે છે જેના લીધે પોતાના જીવને બી જોખમમાં મૂકે છે અને બીજાના જીવને બી જોખમમાં મૂકે છે.
અને અમુક વાર કે કેવું થાય છે અને અમુક વાર કે કેવું થાય છે કે આપણે ઓનલાઈન વસ્તુ સ્તુ મંગાવીએ સપોઝ કોઈ વસ્તુ દૂરથી આવતી હોય તો અમુક વાર કેવું થાય કે અમુકવાર તમે જે વસ્તુ મંગાવેલી હોય એ બોક્સનું અમુકવાર પેકેટ આપણને ખોલેલું મલતું હોય જેમ કે રસ્તામાં કોઈ ખોલી નાખ્યું હોય છે
બરોબર અને એમ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગના ઘણા બધા ફાયદા ભી છે ઘણા બધા ગેરફાયદા ભી છે ઘણી જોડે ઘણા જણા લોકો જોડે સ્કેમ ભી થયેલા છે કે અમુક જે રજીસ્ટર એ ના એમાં એ લોકો પહેલેથી પૈસા મોકલી દે અને પછી વસ્તુ આવે જ નહી એટલે આપણેે જે સરકારને એપ્રુવલ કરેલી છે એવી જ એપો પરથી મંગાવું જોઈએ
અમુક વાર એવું થાય છે કે ભલે અમુક વાર કેવું થાય છે ખબર તને કે ઘણી વાર આપ ભોલે આપણે વસ્તુ મંગ મંગાવેલી ની હોય છતાં ભી આપણા નામ પર કોઈ વસ્તુ મંગાવી દઈએ જેની આપણને ખબર નહીં હોય એટલે ઓનલાઈન વસ્તુ એક ગેરફાયદો હો એટલે આપણે પહેલા ક્લિયર વસ્તુ તું બધું ચેક કરીને પછી આપણે કન્ફર્મ કરું દું કે હા મેં વસ્તુ મંગાવેલી હવે સપોઝ કે મેં કોઈ વસ્તુ મંગાવી કોઈક હવે સાંભળો કે મેં કોઈ વસ્તુ નથી મંગાવી અને કદા સામે ઓર્ડર આપવાને ફોન કરીને કહી કે તમારા કે ભાઈ કે ભાઈ તમારા નામ પર ઓર્ડર આવેલું છે પણ આપણે એ વસ્તુ મંગાવેલી જ નહીં હોય તો પછી આપણને ખબર ભી નહીં હોય પણ અમુક વાર એવું થાય કે ભાઈ આપણા જ નામ પર કોઈ વ્યક્તિએ આપણા નામનો ઓર્ડર કરેલો હોય છે એટલે અમુકવાર એવું ભી થાય કે આપણે પૂછી લેવું જોઈએ કે તમે આ મારા નામથી એવી વસ્તુ મંગાવેલી
બરોબર અને આ ટોપિક પર ઓનલાઈન શોપિંગ ટોપિક પર મને તમારી જોડે વાત કરવામાં ખુબ આનંદ
મને પણ ખૂબ મજા આવી તમારા તમારી પાસેથી ભી ઘણી બધી વસ વસ્તુઓ જાણવા મળલી અને ઓનલાઈન શોપિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે પણ ઘણી બધી વસ્તુઓ જાણવા મળલી આવી જ કોઈ નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી આવજો ધન્યવાદ